હા મિત્ર
હા મિત્ર કેમ છો તમે.
મજામાં મિત્ર તમે કેમ છો.
હા હા મજામજા કેવું ચાલી રહ્યું છે તમારું જીવન.
બસ ચાલી રહ્યું છે હવે વરસાદી માહોલ છે એટલે થોડું ઘણું એ.
હા હા તમાર બાજુ બહુ વરસાદ છે.
નહી એટલો વરસાદ તો નથી પણ એમ થોડો થોડો આયવો છે આજે તો એવું માહોલ થઈ ગયું.
અમારા આ એરિયામાં પણ આજે જ વરસાદ આવ્યો છે.
અચ્છા
તો જમી લીધું તમે?
હા મિત્રો જમીન અ થઈ ગયો છે જમવાનું.
હા હા હા તો મિત્ર તમને વાત કરું તો આજના જીવન પ્રમાણે લોકો ભણવા પાછળ ને પણવા પાછળ થઈ રહ્યા છીએ. આપણા માતા પિતા લોકો પણ આપણને ભણવાનો જ કોર્સ કર્યો છે એમ બોલવા જ આજ હું તો ભણવાનું ખોટું નથી શિક્ષણ એ ખુબ જ સારી વસ્તુ છે. પણ ને એક રીતે જોવા જઈએ તો આજે તમને હું શોખ આપડી રુચિ જેને ઇંગ્લિશ માં હવે એવું કહે છે. તેના વિશે હું તમને થોડું જણવા માંગુ છું કે શોખ આપણને કેમ જીવનમાં ઉપયોગી છે, તો તમે તેના માટે તૈયાર છો.
હા હા મિત્રો ચોક્કસ પણ
હા તો હું તમને થોડા મારા મંતવ્યો જણાવું અને પાછળથી તમને પણ થોડો સમય આપ. તો તમે થોડું તમારું મંતવ્ય જણાવજો જેથી આપણને વાતમાં ખુબ જ સરળતા રહે અને એ શોખ વિશે ખુબ જ રુચુ મળે. તો તમને જણાવું કે શોક કે ખૂબ જ ચૂપયોગી છે કેમ કે આપણને જે કાર્ય કરવામાં જે આપણને ઉપયોગી હોય. એ એવું શોખ તો આપડે જે શોખ નું કાર્ય કરીએ. તો આપણને એમાં આળસ ના આવે અને આપણને કંટાળો ના આવે અને જે વસ્તુ તું આપણને આળસ કંટાળો ના આવે એ કાર્ય આપણને ખુબ જ સરળ પડે. અને ખૂબ જ સરળતાપૂર્વક આપણે તેને પૂર્ણ પણ કરી શકીએ. તો શોક ની વાત કરીએ તો આજે આપણે જોઈએ છેએ લતા મંગેશકર, સચિન તેંડુલકર આ બધા જે મુખ્ય આપણા દેશ ના જે છે એમને પણ એ નાના હતા ત્યારે એમના માતા પિતા એ એમને એવું ના કીધું કે તું આ બનો તમે ડોક્ટર બનો, તમે શિક્ષક બનો પણ તેમને તેમને શોખ અને તેમના રુચિ હિસાબે તેમને આગળ વધવા દીધા. તેથી તેમાં લોક આજે આગળ છે. હવે જો સચિન તેંડુલકર ને એવું કેતે કે સચિન તેંડુલકર એમને એવું કે તે એમના માતા પિતા કે તમે ક્રિકેટને આ ક્રિકેટ છોડો અને ભણવા પાછો તમે શિક્ષક બનો. ક્યાં તો તમે એન્જિનિયર બનો ક્યાં તો તમે ડોક્ટર બનો તો એજ એમની એ જગ્યા પર ના રહેતે એમને ક્રિકેટના પિતા કહેવામાં આવે છે એ તમને પણ ખબર હશે. તો એ હિસાબે આપણેે જાણવા જઈએ તો શોખ એ ખૂબ જ મહત્વપૂર્ણ જીવનનો ભાગ છે કેહેવાય જો શોખ ને આપણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા દએતો આપણને શોખ આપણને ખુબ જ ઉપયોગી થાય છે જીવનમાં લતા મંગેશકર પણ એજ રીતે વાત કરીએ તો લતા મંગેશકર પણ એમના જીવનકાળ દરમિયાન સંગીત માં એટલા જો હાલે તો આપણા વચ્ચે ના રહ્યા. મગર એ એમના સ્થિતિ દરમિયાન એમણે એટલું કાર્ય કર્યું કે એટલું કાર્ય કર્યું કે એમના આજે ગીતોથી એમને વખાણવામાં આવે છે અને ગીતોથી એમને ઓળખવામાં આવે છે. તેથી શોખ એ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. શોખ ની વાત કરીએ તો બીજું શોખ એ આપણા નાના બાળકોને પણ ખુબ જ છે કે આજે માતા પિતા પણ થોડાઓ સમજાય છે પણ હજી પણ માતા પિતા લોકોને સમજવું જોએ કે શોખ એ આપણને ખૂબ જ જીવનમાં ઉપયોગી થાય એ હિસાબે આપણને શોખ ઉપર મહત્વપૂર્ણ આપવું જોઈએ શોખ ને જો મહત્વ આપીએ આપડે તો શોખ એ ખુબ જ ઉપયોગી થાય છે જેમ કે આપળે નાનો છોકરો હોય ત્યારે એમને ગમતું હોય કરાટે ને એમને આપી દઈ એ આપડે કઈ બીજી રમત માટે તો એ ભી આપણને ઉપયોગી ના બને એ છોકરો પછી કરી જ ના શકે જોકે એ છોકરાને આપણે કરાટે શીખાવા માંગીએ અને કરાટેમાં એમને રુચિ હોય તે ખુબ જ સારી રીતે આગળ પણ વધી શકે. તેથી શોખ એ ખૂબ જ છે જોકે આ પડે આજના જીવન દરમિયાન જોવા જઈએ તો લોકો શોખ પાછળ ખુબ જ પૈસા ભી ખર્ચે છે, અને શોખ પાછળ ખુબ જ ખર્ચો બી કરી નાખે છે. એ જોકે શોખ નુ વધારે પડો ઉપયોગ ભી થઈ જાય છે અને શોક નો દુરુપયોગ ભી કહેવાય છે. કે શોખ ના આપણે સારી રીતે એને નજરયો જોવાનો અલગ છે તે શોખના આપણે એ રીતે જોઈએ તો શોખનો ખુબ જ ઉપયોગી ભાગ બને છે. તો ચાલો હું એના વિશે વધારે તો તમને વાત ના કરું પણ હવે તમારો થોડો મંતવ્ય સાંભળુ જોકે તમારો મંતવ્ય ખુબ જ મને ઉપયોગી સાબિત થશે તેથી તમે તમારો મંતવ્ય મને સારી રીતે જણાવો.
હા ચોક્કસપણે મિત્ર જે રીતે તમે જે ટોપિક લઈ રહ્યા છો શોખ વિશે તો હોય ખુબ જ સારી વાત કેવાય ને હ હાલના યુગમાં તો ખુબ જ એવો ઇમ્પોર્ટન્ટ આપણે એને કહી શકીએ કારણ કે જે રી તમે વાત કરી કે હવેના જે માતા પિતા છે પોતાના બાળકને પણ પોતાના રસ હિસાબે એ લોકોની રુચિ હિસાબે ફિલ્ડ કાં તો એવી લોકો નુ અ કોઈ પણ એવું ભણતર અંગેની પ્રક્રી અ પ્રવૃતિઓ એ લોકો કરે મતલબ જે બાળક છે એના મંતવ્ય મુજબ કરે છે. પણ જે રીતે તમે વાત કરી કે અ તો પણ ઘણા એવા માતા પિતાઓ છે જે આજે પણ એમના બાળકો ઉપ એમ ના શોખ હિસાબે એ લોકોને જવા દેતા નથી અને એ લોક ને હિસાબે એમને ફિલ્ડ ચુઝ કરાવે છે તો એમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ અ પાછું ભણતર પણ છોડી દેતા હોય છે અને જબરજસ્તી એમાં એક ફિલ્ડમાં ઘુસીને હ એનું ભણતર લેતા હોય છે તો એ એક ખોટી બાબત છે અને જે રીતે અ હાલનું જે ભણતર છે એજ્યુકેશન સી સ્ટમ છે એમાં અ મોટા ભાગના વાલીઓ અ અજાણ છે કે અ કોઈ પણ એવી ફિલ્ડ લઈને વિદ્યાર્થી પોતાનું કરિયર બનાવી શકે છે જો તે ફિલ્ડમાં એમનુ બાળક ઇન્ટરેસ્ટેડ‌ હોય. તો ખુબ જ એવું મહત્વનું એ વસ્તુ છે કે‌ અ આપણે આપણા બાળક કાંતો આપણા જે આસપાસ ના હ વિદ્યાર્થી હોય એમને એમના રસ હીસાબે પોતાના વિષયો અને પોતાના રુચિ હિસાબેની ફિલ્ડ એમને લેવા માટે સ્વતંત્રતા આપવી જોઈએ અને અ જે રીતે તમે ઉદાહરણો પણ આપ્યા કે સચિન તેંડુલકર છે અને લતા મંગેશ કર આટલા ફેમસ ગાયિકા ઓ હતા એમને પણ પોતાના જે શોખ એને ફોલો કરીને આજે ખૂબ જ એવી મોટી સિદ્ધિ હાંસલ કરી છે, તો તે હિસાબે આપણે પણ અ આપણા આસપાસ ના બાળકો કે તો એવા વિદ્યાર્થીઓને પોતાની ફિલ્ડ હિસાબે લોકના જે રસ છે, એ હિસાબે એવા હા વિષયોલોકના રસ હિસાબેની ફિલ્ડ ચૂઝ કરવા એ અને સાથે સાથે વાલીઓ એ પણ ઘણી બધી એવી બાબતો ધ્યાનમાં રાખી જોઈ અને સૌથી પહેલા તો વાલીઓ એ પોતાના બાળકમાં જ પેલા જોવું જોઈએ કે એમનો બાળક કયા એવા વિષયોમાં રસ વિષયમાં રસ ધરાાવતો નથી તો તે હિસાબે એ લોકો યુઝ કરી શકે છે, અને આજે આપણે ઘણા એવા છાપાકી ન્યુઝમાં પણ ઘણા એવા કેસો જોઈ રહ્યા છે, કે વાલીઓ જબરજસ્તી વિદ્યાર્થીઓને એવા સબ્જેક્ટ એવા વિષયો લેવડાવે છે, એવી ફીડ લેવડાવે છે, કે એમ રસ હોતો નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓ એમાં આત્મહત્યાના પણ કેસો આવી રહ્યા છે, તો એ ખૂબ જ એવી ગંભીર બાબત કેહેવાય કે આપણે હ એમાં થોડું ઘણું એવું હ સમજવું જોઈએ ભારત ને પણ સમજવું જોઈએ અને ઘણી બધી એવી ર અને સાથે વાત કરીએ કે આપણે જો આપણા રુચિને ફોલો કરીએ તો આપણે શું હાંસલ કરી શકીએ જેમ આપણે ઉદાહરણ તો લઈ જ લીધા પણ તે હિસાબે આપણે પોતાની રુચિ હિસાબે આપણે કારકિર્દી કરીશું તો એ હિસાબે આપણને તેવી સિદ્ધિ આપણને પ્રાપ્ત થશે. અને. આપણા ઇન્ટરેસ્ટની જ વસ્તુ હોય તો એમાં આપણને કંટાળો પણ આવતો નથી. અને ઘણા બધા વિદ્યાર્થી એવા પણ હોય છે, કે હ હું એમ તો હવે કોલેજ જ કરી રહ્યો છું તો. ઘણા બધા એવા વિદ્યાર્થીઓને મેં નોટિસ પણ કરીએ છીએ. કે અમુક વિદ્યાર્થીઓને. હ હું કોમર્સ નો કોર્સ કરી રહી છું, તો એ કોમર્સ. એ લોકોને નથી ફાવતું પણ એવું માત્ર વા ઘરના એમને ફોર્સ કરે છે, તો આવે છે, એમ ભણે છે, પણ સમજ કઈ પડતી નથી હો. એનું કઈ મહત્વ નથી મિત્રો. તો એમાં આપણે એવો સુધારો લાવી શકીએ કે આપણે. આપણે પોતાને પેશન્ને જ ફોલો કરવું જોઈએ. અને મોટા ભાગના જેટલા પણ આજે. મહાન વિદ્વાનો બની ગયા છે, જેમણે સિદ્ધિ હાંલ કરી દીધી છે, મોટા મોટા. જીમેન્ટ હસીલ કરિયે છે. એમને પણ એમના જે. અંદરના પેશન્ સાથે એમના જે શોફ હતા હોડી હતો એને ફોલો કરીને આજે. અ એમણે સિદ્ધિ હાંસલ કરી છે, કે તે મુકામે એ લોકો પહોંચ્યા છે. તો આપણે અ પોતાના. પેલા તો આપણે પણ એવું વિચારવું જોઈએ કે આપણે પોતાના. શું ગમે છે, અને શું નથી ગમતું તું. અ પેલા આપણે પોતે ડિસાઈડ કરવું જોઈએ પછી આપણે જો. માતા પિતા ના માનતા હોય તો એમને સમજાવવું જોઈએ સાથે સાથે. કોઈ એવા કિસ્સા પણ હોય તો આપણે બધાને અ. સારી રીતે સમજાવવું જોઈએ કે આવી રીતે અ એક. આપણે પેલાથી સેપ રાખવો જોઈએ. તો મિત્રો હું આટલું જ કેહેવા માંગીશ.
હા મિત્ર તો મને ખુબ જ સારી રીતે સમજાવ્યું. એજ રીતે શોખ ની વાત કરીએ તો શોખ એ ખુબ જ આપડા જીવનનો મહત્વનો ભાગ છે. અને એમને જો આપણને સારી રીતે દોરવામાં ના આવે આપણા માતા પિતા દ્વારા. તો આપણે ખોટા રસ્તે પણ જઈ શકીએ છીએ અને એ શોખ રીતે આપણે ખૂબ જ તો તેથી આ આપણે વાતને અંત અહિયાં જ કરીએ અને આગળ ના લઇ જતા આપે વાત ન અંત લાવીએ અને આ કરીએ
હા, ઓકે.
હા, સોડે